કેમ છો? હેલો.
હા કેમ છો?
મજામાં તમે બોલો
બસ મજામાં.
બરાબર બોલો બોલો અ ચાલે છે, શાંતિ છે, તમે કેમ યાદ કર્યા? કઈ કયા વિષય પર આજે આપણેે ચર્ચા કરીશું.
એમ કે આપણા જીવનમાં મામબપનો ઘણો ફાળો હોય છે
હા એ તો સાચી વાત છે પહેલી વાત તો જીવન જ બા બાપને રીધે મળ્યું છે.
હા એ તો સાચી વાત છે અને આપડે આમ કહીયેને કે ભગવાન દરેક જગ્યા એ પહોંચી નહી શકતા એટલે એમને માતા પિતા ન
હા એ તો સાચી વાત છે
હા અને
માતા પિતા પિતા આપણા જીવનના પ્રથમ ગુરુ પ્રથમ મિત્ર અને પ્રથમ માર્દર્શક છે
હહા. તેઓ આપણને જન્મ આપે છે ઉછે રીતે જીવન આગળ વધવા માટે દરેક પ્રકારનું માર્ગદર્શન આપે છે.
હા અને તેઓ આપણને માત્ર જન્મથી જ નહી પરંતુ જન્મતાની સાથે જ આપને આમ બ પ્રેમ સંસ્કાર શિક્ષણ અને જીવન જીવવાની સાચી રીત પણ આપણને શીખવ વાતા હોય છે.
હા એ તો તમે સાચી વાત કહી અને તેઓ આપણને જે સાચું બોલવું વડીલોનો આદર કરવો મહેનત કરવી અને ઈમાનદારી થી જીવું જેવા પણ તેઓ જ શીખવે છે.
હા અને તેમના ત્યાગ મહેનત અને નિસ્વાર્થ પ્રેમના કારણે જ આપણે આમ જીવનમાં આગળ વધી શકીયએ છીએ.
હા એ તો તમે સાચી વાત. ઘણી વખત માતા પિતા પોતાની ઈચ્છાઓ અધૂરી રાખીને પણ સંતાન અભ્યાસ કપડા અને ભવિષ્ય માટે પૈસા ખર્ચે છે.
હા એદમ બાળપણમાં જયારે આપડ કઈ જાણતા નથી. ત્યારે માતા પિતા આપણો હાથ પકડીને ચાલતા શીખવાડે છે. બોલતા લખતા વાંચતા અને સારા ખરાબ વચ્ચેનો આમ ભેદ સમજાવતા પણ તેવો જ હોય છે. આપણામ દરેક નાના મોટા સફળતા ના પાછળ તેમનો મોટો ફાળો હોતો હોય છે.
હા એ તો ત મેં સાચી વાત થઈ અને જોવ ને આપણી જરૂરિયાતો માટે તેઓ દિવસ રાત મહેનત કરે છે. આપડા ભવિષ્ય માટે પૈસા જોડે છે. પછી આપણેે જારે નાના હોઈએ ત્યારે આપણને ચાલતા શીખવાડે પિતા હોય એમના ખભર પર બેસાડીને આપણને દુનિયા દેખાડે દુનિયાદારી સમજાવે.
હા એ તો સાચી વાત કીધી તમે. અને માતા પિતા નો એમ જઈએ. તો ઘણો રોલ પણ હોય છે. આપડા જીવનમાં એ માતા-પિતા આમ પોતાના સંતાનો ના સુખ માટે દિવસ રાત આમ મહેનત કરતા હોય છે. અને ઘણી વખત તો તેઓ આમ પોતાની ઈચ્છાઓને જરૂરિયાતો નો આમ ત્યાગ કરીને સંતાનોના શિક્ષણ અને ભવિષ્ય માટે પણ બધું જ કરતા હોય છે. એટલે આમ તેઓ ઈચ્છતા હોય છે. કે તેમનું સંતાન જીવનમાં સફળ અને સારા સ્વભાન સ્વભાવનું અને જવાબદાર વ્યક્તિ બને.
હા એ તો તમે સાચી વાત કધી. અને મા બાપના જે મા બાપનું જે મહત્વ છે એના માટે તો ઘણી અમુવીઝ પણ બને. ઘણા નાટકો પણ રજૂ થતા હોય છે. ઘણા ગીતો પણ હોય છે. જે આપણા જીવનમાં મા બાપનું મહત્વ દર્શાવે છે.
હા એ તો વાત સાચી છે.
હા.
ઘણા કવિઓએ પણ કવિતા પણ લેખ હોય છે. માતા પિતા ઉપર
આપ ગુજરાતી ના જ પાઠ્યપુસ્તક માં આવતું હતું. વિશે તો કે મા તે મા બીજા બધા વગડાના વા. ફઇવ
હા એ તો આમ ઘણી સાચી વાત કીધી તમે. અને આપણેમ હા અને આપડ એમ જયારે નિષ્ફળ થઈએ અથવા મુશ્કેલીમાં હોઈએ. ત્યારે માતા પિતા આપણને આમ હિંમત આપતા હોય છે. અને તેઓ આપડામાં આત્મવિશ્વાસ જગ લગાવે છે. અને ફરીથી પ્રયત્ન કરવા માટે પ્રેરણા પણ આપતા હોય છે.
હા એ તો સાચી વાત છે. આપડા મેં જેમ કહ્યું એમ કે માતા-પિતા પર તો ઘણી વાર્તાઓ છે. પેલી એક ગુજરાતી પાઠ્યપુસ્તક માં એક વાર્તા આવતી હતી. કે જેમાં જંગલ માં આદિવાસી જે રહેેતા હતા. એમની હતી વાર્તા હતી તો એનું બાળક જે છે. એક વાર રમતા રમતા કોક સિંહણના બચ્ચા પાસે જ ઉતરે છે. તો પછી બંને જે માતાઓ છે. એકબીજાની સામસામે આવે છે. અને બંને પોતાના બાળક માટે એકબીજાની મતલબ આમ રક્ષણ કરવા માટે આગળ આવે છે. પછી બંને પોતાના બાળકને લઈને ચાલ્યા જાય છે. તો એ જે વાર્તા હતી આખું એ મા પિતા પર જ હતી. અને પિતા પર પણ ઘણા બધા જે કવિઓ એ લખ્યું છે. અત્યારે તો ઘણા બધા મુવીઝ પણ આવ્યા છે.
હા એ તો ઘણી વાત સાચી કીધી તમે. અને અમુક વા તો નાનપણમાં પણ શીખવાડતા હોય છે. બાળકને માતા વિશે ને પિતા વિશે.
હા એ તો સાચી વાત છે. અને આજકાલ આજકાલ કેવું થયું છે. કે ઘણા યુવાનો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે. ને કે જે છે. એ મા બાપ ને સમયાલવાનો ભૂલી જતા હોય છે.
હા. અને તેઓને આમ વૃદ્ધ વૃદ્ધાશ્રમમાં પણ આમ મુક્તવતા હોય છે
હા એ તો તમે સાચી વાત કહી ઘણા એવા કિસ્સાઓ જોવા મળે છે
હા અને દુનિયામાં તો આમ ઘણા લોકો આપડો સાથ છોડી દેતા હોય છે પણ માતા પિતા જે એમનો પ્રેમ અને આશીર્વાદ હંમેશા આપણીમ સાથે જ રાખતા હોય છે
હા અને જેમ તમે વૃદ્ધા આશ્રમ વાત કરી તો જેમને આખું જીવન પોતાના સંતા માટે સમર્પિત કર્યું હોય પછી એમને અ જે જેમને આખી જિંદગી આપણી કાળજી લીધી હોય પછી આપે જયારે વવારી આવે એમની કાળજી લેવાની એ સમયે આપણે એમને તર છોડી દઈએ એકલા મૂકી દઈએ એમ તો કેમ ચાલે એમ
હા એ તો યોગ્ય વસ્તુ ના કહેવાય
હા
કેમકે નાનપણથી લઈને એમને આપણા માટે ઘણું જ કાર્ય કર્યું હોય છે
અ હા એતો સાચી વાત છે અને આજકાલના સમયમાં તો મોબાઈલ અને સોશિયલ મીડિયાના કારણે લોકો પરિવાર અને મા બાપ સાથે ઓછો સમય વિતાવે છે
હા એ તો સાચી વાત છે અને આધુનિક જીવનમાં પણ આમ ઘણા લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે માતા પિતાને આમ પૂરતો સમય આપી જ શકતા નહી હોતા પરંતુ પૈસા કરતા પણ વધુ વધુ મહત્વનો છે સમય પ્રેમ અને સમ્માન વૃદ્ધાવસ્થામાં તેમને આપણી સાથે આપડી વાતો અને આપડા સહકારની આમ ખુબ જ જરૂરત હોય છે
હા એ તો સાચી વાત છે અને જો માતા પિતા ન હોય તો કદાચ આપણે આજ આજે જ્યાં છીએ ત્યાં પહોંચી પણ ન શક્યા હોત
હા એતો સાચી વાત છે એમના લીધે જ આપડે અહીંયા સુધી પહોંચ્યા હોઈએ છીએ અને આગળ જતા પણ સફળતા મેળવીએે છીએ એમના કારણે જ
હા અને અને આપડે ફાથર્સ ડે અને મધરસ ડે પર જેટલા સ્ટેટસ અને સ્ટોરી મૂકીય છે એટલું જો સામાન્ય દિવસોમાં પણ આપણે એમનો આદર કરતા હોય એમની સાથે સમય વિતાવતા હોય તો સારું કેવાય એમ પણ આજકાલ તો દેખાડાની દુનિયા થઈ ગઈ છે
હા એ તો સાચી વાત કીધી તમે ઘણો જ દેખાડો ખાલી એ પણ માધર મધર્સ ડે અને ફાધર્સ ડે ઉપર જ દેખાતો હોય છે બ પછી તો આખા દિવસોમાં વરષમાં ક્યારેય દેખાતો જ નથી હોતો
હા અને તમે કહ્યું એમ કે વૃદ્ધાશ્રમમાં હવે અ એમની એમની જે સંખ્યા છે એ વધતી જાય છે
હા અને કહીએ તો વિદ્યાર્થી તરીકે આપડી ફરજ તો છે કે આપણે માતા પિતા પીતાની મહેનત નું મૂલ્ય સમજીએ મન લગાવીને અભ્યાસ કરીએ તેમનો આદર કરીએ અને તેમના વિશ્વાસ ને ક્યારેય તોડીએ નહીં
હ
તેમના આશીર્વાદ જીવનની સૌથી મોટી આમ સંપત્તિ છે
હલો હલો